હાલો, હા કેમ છો?
મજામાં તમે પણ મજામાં છો?
હા એકદમ મજામાં.
એવું.
હા બોલો
હા હું આપણને એઆઈ ટેકનોલોજી બહુ આઈ જયલી છે આજકાલ.
હા એ તમારી વાત સાચી છે અત્યારે એઆઈ એટલું આગળ બ થી ગયું છે કે પૂછો જમાં કે આપડે અ કેવાયને ફોટો આપડે ગમે એવો પાડ્યો હોય તો એઆઈમાં આપણે નાખીએ ફોટો તો આપડે જેવો ફોટો બનાવવો હોય તે રીતનો પાછળ નો બેકગ્રાઉન્ડ જેવું બનાવવું હોય બનાવી શકીએ. જે એઆઈ એટલું આગળ વધી ગયું છે કે આપણે એ આઈમાં જે આપડે પ્રશ્નો પૂછી એના ગૂગલ કરતા પણ વધારે એ છે કે એ તરત જ જવાબ આપી દે છે કઈ મિસમેચ કર્યા વગર.
હા હા એવું એઆઈમાં તો બહ આગળ થઈ ગયું છે. અને હવે આ એઆઈ માટે બટ્ટાની જોબ પણ જાય છે એવો ઈસ્યુ પણ છે હવે
હા એ તમારી વાત સાચી છે.
હમા ના બચા ને કલા કે છે આ એ આઈ ટેકનોલોજી આઈ ગઈ ને તો જે આઈટી વાળતા ને એને બતાા ને કાઢી લાગેલ છે.
હા તમારી વાત તે સાચી છે કે એના લીધે કેટલા બધા ના જોપ જાય છે ને નુકસાન થાય છે.
હમ.
અ કેમકે જે લોકો ફોટોગ્રાફી પોતાના રીતે તે બનાવતા હોય છે અ તે લોકોને અત્યારે નુકસાન થાય છે કેમ કે ઘર બેઠા બધા બધું બનાવી લઈએ છે. કરી લ છે એના મદદ થી અને બીજું બધું તો એ જે આપડ ઘરની ડિઝાઇન છે કે અ આર્ટિટેક્ટ કેહેવાય ને એક તરફ એ પણ એ એઆમાં થઈ શકે છે જોવા જઈએ તો એવું કઈ વસ્તુ શું નથી કે એઆઈમાં નથી થતું હતું તો લગભગ લોકો કોની જોબ જાય છે એ તમારી વાત સાચી છે.
હા પણ એ આ એક માટે નુકસાન પણ છે. એ કોને કોને બ્લેકમેલ કરે. જવ.
હા તમારી વાત સાચી છે કે આના લીધે અત્યારે બહુ બધું બ્લેક મેલ અ પછી ફ્રોડ ને એવું બધું વધારે થાય છે. કેમ કે અત્યારે ટેકનોલોજી ના લીધે અ લોકો ગમે તે અ હેક કરી લે છે આપણો ફોન હેક કરી લે છે. પછી એકાઉન્ટ આપડા બેંક એકાઉન્ટ ને ડિટેલને બધું હેક કરી લે છે બહુ વધી ગયું છે અત્યારે.
તો એ વાત સાચી છે કે એના લીધે બઉુ બધા ફ્રોડ ને એવું બધું થાય છે એના લીધે નુકસાન છે આપડે.
એના માટે તો સરકારે કઈ કરવું જોએ.
હા પણ એમાં એવું છે હા એ વસ્તુ તમારી સાચી છે કે કઈક કરવું જોઈએ પણ અત્યારે જોવા જઈ આધુનિક ટેકનોલોજીની દુનિયામાં હ એ બધું અ આપડે યુઝ કરું ચારું કેવાય કેમ કે આપડણે બહાર ના દેશો સાથે આપણે કમ્પ્લીટ કરવું પડશે જે રીતે આપણે જોઈ કે ચાઈના અત્યારે આપડા દેશ ના મુકાબલે બે હજાર પચાસ માં જીવે છે. તો આપણેે એ બધું સમજીને વિચારીને આપણા મનથી બધું આગળ વધવું જોઈએ કે આપણે એ વસ્તુનો મિસ ઉપયોગ કરીને ફ્રોડ ન કરવો જોઈએ કે આપણે આ તકો મળલી છે આપડા પાસે આ બધી ટેકનોલોજી છે તો એનો ગેરપયોગ ના કરવો જોઈએ.
હા એવ એવ ગેર ઉપયોગ કરીને એના આ લેડીઝ લોકોને એના. અ બ્લેકમેલ કરે છે ને ગંદા ગંદા મેસેજ કરે છે આઈ એ આઈ માથી,
હા એ તમારી સાચી જ છે.
લોકો મા તે બહુ નુકસાન છે આ,
હા એ તમારી વાત સાચી છે કે એના લીધે ગમે, કરી શકે છે લોકો ખોટા ખરાબ મેસેજો કરે છે. અને કેવાય ફોટો બનાઈ લે છે. એવું ના, કરવું જોઈએ આપણે એક ટેકનોલોજી મળલી છે તો એનો સારો ઉપયોગ કરવો જોઈએ કે ટેકનોલોજીના લી આપણેે આગળ વધી શકીએ બીજા દેશો સાથે આપણે કમ્પ્લીટ. કરી શકીએ આવું કરશું બ્લેકમેલ કે આવું ફ્રોડ કે એવું બધું, કરશું તો આપણે પાછળ રહી જશું જે કે આપણે પાછળ છીએ જ બઉ બધા, અમેરિકા કોરિયા જાપાન ને, ચીનને બધા કરતા.
હા હા.
હા.
પણ એ જે ઉપયોગ કરે છે ને એ બહુ ગલત છે એના માટે, કાઈ કરું જોએ કે સેફ્ટી પણ જરૂરી છે ને.
હા એ તમારી વાત સાચી છે કે એમાં સરકારે, કઈક કરવું જોઈએ પણ હવે શું કરીએ.
કરે એને તો પૈસા આપીએ તો,
હા. કેમ કે અત્યારે આ શું કરી હવે આપડી સરકાર પણ કઈ, એ બધું વસ્તુ નથી વિચારતી તો આપડે શું કરી શકીએ. કાઈ ન કરી શકીએ.
હા.
એક પ્રકારનો ફાયદો પણ છે, એક પ્રકાર નું નુકસાન પણ છે એનો.
હા એ તો ગમે એ વસ્તુનો ફાયદો હોય તો એનું નુકસાન પણ હોય છે. પણ આપને, તકો મળયલી એથી આપણે જોકે આપણે ખાલી એ આઈ ની વાત ના કરી ટેકનોલોજી ની વાત કરીએ તો આપણે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. કે ફોન આપડે ગમે તે માણસને ફોન કરી શકીએ ગમે ઇયા. વિદેશમાં હોય કે વિદેશ, કે ગમે ખૂણે હોય તો આપણે એને એની સાથે કને થઈ શકી વાત કરી શકીએ આપડા સગા સંબંધીઓને ફોન કરી, અને હાલ ચાલ પૂછી આપડણે વિડીયો કોલમાં રૂબરૂ જોઈ શકીએ. કે આપડા સામે બેઠો છે. બે થી છે એવી રીતે આપણે જોઈ શકીએ તો એ સારું છે તો આપણે એનો મિસ ઉ ઉપયોગ ના કરવો જોઈએ એને સારું ઉપયોગ આપડણે આગળ વધવું જોઈએ.
હા. હા. પણ હવે જે ચેટ જીપીટી છે ને, એ તો આપનો ટેટો સેવ કરે છે જે પણ આપણ, ફોટો બનાવે છે ને તો એ બહુ ડેટો એ કરે છે સ્ટોર કરે છે.
હા એ વસ્તુ સાચી છે તમારી પણ હવે ઈ તો જોવા જઈએ તો વસ્તુ ખાલી એક એપની નથી એક આપણે આઈફોન લીધો અલો કે એન્ડ્રોઈડ ફોન લીધો એટલે એ બધી વસ્તુ એ આઈ પાસે જાય જ. જે આપણા ફોનમાં જે કઈ પણ છે ફોટો વિડીયોજ કે કોન્ટેક નંબર આપડે બોલીય છીએ શું વાત એ તે બધ તુ એઆઈ પાસે જાય છે ખાલી એક એપ નો આપડે ના કરી શકે ફોલ્ટ બધી વસ્તુ એઆઈ પાસે જાય છે. એન્ડ્રોઈડ ફોન લીધો આપડે એમાં આપડણે જે કઈ પણ જોઈએ જી જે કાઈ પણ છે. તો અત્યારે આપણે કેતા નથી કે આપણેે જે વિચારી છએ બોલી છએ એ આપણે ડાયરેક્ટ અ એઆઈ કેપ્ચર કરી લે છે ને રીલ્સો આપણે જો જોતા હોય તો અ ડાયરેક એવી રીલ્સો આવે આપડ મૂડ ઉપર કે આપડે આ જોવું છે. તો એ ડાયરેક્ટ વસ્તુ આવી જાય છે. આપડે એને કેતા પણ નથી સર્ચ પણ નથી કરતા તો પણ એ વસ્તુ
તો પણ એવું વસ્તુ આવી જાય છે હમ.
હા.
એ બહુ ગલત થાય છે આપની જોડે. બધાની જોડે બહુ ગલત થાય છે.
હા એ વસ્તુ સાચી છે કે એ ખોટું છે પણ હવે એક ક શું કરે કો ફાયદો પણ છે કે ચા હા કે આપણે જો રસ્તા ઉપર જાતા હોય રોડ ઉપર કોઈ નુ એક્સિડન્ટ થઈ ગયું. તો તાત્કાલિક એ આપણે ફોનથી આપણેે એકસો આઠને બોલાવીને એની સારવાર લઈ શકીએ. જો આપડા પાસે ફોન ન હોય તો કઈ રીતે આપડે એને પોહોચાડવું ને શું કરવું. એટલે એ વસ્તુ સારી પણ છે.
હમ.
હા. પણ
એ આઈ માં તો બહુ એ આઈમાં તો આપણ બઉ ફની વિડીયો બનાવી શકે છે. એને કાર્ટૂન વિડીયો એ બહુ જાતને વિડીયો બનાવી શકે છે આપણ
હા.
અને નાના-નાના છોકરા ના. પણ ફોટાળો ફોટો બનાવી શકીએ છે આપણ
હા એ વસ્તુ સાચી છે તમારી કે અત્યારે અ બધું જ બની શકે છે. ને જેવું આપડે વિચારી જેવું આપડે બનાવવું હોય એવું આપડે બનાવી શકીએ છીએ.
હા. એ તો ફોટો એવા આવે છે. ને કે, લોકો પણ વિચારે છે કે, આ ફોટો કઈથી બનાવે તમે. એને કેમ કઈ બનાડ્યો એવું.
હાઆ એ વસ્તુ સાચી છે. તો ઈ તો કઉ છું. કે આપણે એક ટેકનોલોજી મયલી છે. સારી તક છે તો, આપણે એનો મિસ ઉપયોગ ના કરવો જોઈએ. અને સરખી રીતે આપણેે એનો ઉપયોગ કરવો જોઈએ. કે આપડે અત્યારે સરખી રીતે ઉપયોગ પેઢી પણ એનો ઉપયોગ સરખો કરશે. જો આપણેે જ એનો મિસ ઉપયોગ કરશું તો આવનારી પેઢી તો,
એનો બહુ ગલત ઉપયોગ કરે છે. આ પાન આપણ જે કરશો ને તો જે આવનારી પેઢી છે. એ પણ તે જ કરશે.
હા..
હમ્મ અને આપાન ના હવે કઈ ટુરિસ્ટ પ્લેસ પર જયેલા છે. તો એ બનાડી શકશું.
હા વાત તો સાચી છે. કે એ. આઈ. ના લીધ તે જોવા જઈ એ તો, કેત કેટલું બધું આપડે શીખી શકીએ છીએ. કેટલું બધું એમાં આવે છે. કે આપડે એ.. એમાં સમજી શકીએ છીએ. બસ જો એનો ઉપયોગ કરતા આપને સરખો આવડવો જોઈએ. એનો મિસ ઉપયોગ ના કરવો જોઈએ.
હમ્મ
હાઆ
એની સ્ટડી પણ બહુ હાર્ડ છે. એ. આઈ. ની
હા.. એ તો હોય જ ને કેમ કે એક અ.. એ એ. આઈ. એક એવી વસ્તુ થઈ ગઈ છે. કે એ અત્યારે બધાને એના ઉપર વાંચવું એના માટે એના ઉપર ભણવું બઉ ઉપયોગી થશે કેમ કે આવનારી પેઢીમાં આ જ વસ્તુ ચાલવાની છે. અત્યારે તો સાવ ઓછું છે. કે એ. આઈ. નો ઉપયોગ આપણે એટલું બધું નથી કરતા હોતા. પણ આવનારી પેઢીને તો આના માટેનું એક. કેવાય ને કે એક અ.. બુકજ એના માટે એને ઉપર બનેલી હશે. તો એને એના ઉપર ભણવુંજ પડશે.
હમ
હા અને જો બધા એનો સરખો ઉપયોગ કરે તો, સારી વાત છે. જો એનો મિસ ઉપયોગ કરશે તો,
બહુ પ્રોબ્લમ પડશે આગળ જતા. હા. એટલે એનો ઉપયોગ કરવો સારો સરખી રીતે ઉપયોગ કરવો જોઈએ.
હા હા.
હા. ને આપને ટેકનોલોજી મળી છે કે પેલા આપને એવું કઈ હતું તું નહી ફોન કે કઈ આપણે સગા સંબંધીઓ સાથે વાતચીત નહોતા કરી શકતા તો અત્યારે આપણે બધું થાય છે તો એનો સરખો આપણેે સારો ઉપયોગ કરવો જોઈએ.
હમ કો.
હા. હા.